કેમ છો ભાઈ.
બસ ભાઈ મજામાં હા ઘરે બેઠો તો છોકરા જોડે તમે કહો.
કઈ નઈ આ જમવાનું રેડી થાય છે તો. વિચાર્યું કે લાવોને. આમની જોડે વાત કરી લઈએ તો તમને મેસેજ કર્યો તમે ફોન કર્યો.
હા એ તો બરાબર હે યાદ કર્યા અમને નાના માણસ ને સારી બાબત કહેવાય.
કર્યા તો ખરા ને એવુ બધું નાના મોટી ના હોય યાદ કરીએ એ મોટાઇ વાત છે. તમે તો યાર જુઓ ને નાના મોટા ઉપર આયા જ સીધા.
એ તમારી વાત સો ટકા. આજના જમાનામાં કોઈ આપણને યાદ કરે એજ મહત્વનું. બાકી તો ક્યાં ફોન બી કરે કે કશું.
હા એ વાત તો સાચી કે ભાઈ છૂટા પડી એટલે લોકો ભૂલી જાય, ને એવું બધું તો થતું રહે હવે એક જિંદગી નું એક કહ્યા ના કે તબક્કો છે કે ગમે તે, આજે આપડે કોઈક ના માટે અહ સ્પેશિયલ રઈએ, કાલે નથી. જેમ કે જુઓ ને આ વર્ષે તમને કોઈ તમારા ફેવરેટ જે પર્સન હોય એમને બાર વાગે તમને બર્થ ડે વિશ કરી આ વર્ષે, આવતી વર્ષે ના ભી કરે, એટલે એવી વાત છે કે ભઈ સમય-સમય ની વાત છે કે તમે કોઈના માટે છો, ને કોઈના માટે નથી એવી વાત.
હા એજ ને. કે જેમ કે આપડે આપણે એકબીજાને કેવું કે આપડે મિત્રો છીએ તો બી એકબીજાને જેટલી જોઈતી હોય એટલી રિસ્પેક્ટ આપીએ, પણ ઘણા લોકો નથી આપતા હોતા. અને હું હાલ માર છોકરાને એજ બધું શીખવાડતો તો કે ભઈ એથિકલ હે. વેલ્યુ શું હોય, અને જીવનમાં એનો શું પ્રભાવ પડે.
હા એવું તમે વાત તો સાચી કરી કે શીખવાડું તો જોઈએ જ કે આવી રીતે રહેવું જોઈએ, મોટાઓને માન આપવું જોઈએ, ભાઈબંધ જોડે સારી વાતો કરવી જોઈએ, કે આવું તેવું ગમે તે સારું એમ કરવું જોઈએ, કે ગંદી આદત ને બધું દૂર જ રહેવું તો સારું એમ.
હા એટલે એવું કહેવું કે મોટા ને ખાલી માન આપવું એવું બી જરૂરી નથી. તમે નાના માણસ કોઈ બી તમારા થી નાનો છે એને બી માન આપો ને તો પેલો જે નાનો માણસ છે ને એ બી તમારા અંદર થી ગુણ એડેપ એડોપ્ટ કરે, કે ભાઈ ના આપડે નાના હોય કે મોટા હોય એક બીજાને માલ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હોવી જોઈએ.
હા એ વાત તમે સાચી કીધી, કે ભાઈ તમે આ વસ્તુ એ નાનો છે, અત્યારે તો નાનો છે. પણ જયારે એ વર્કિંગ એટલે કે વર્કિંગ એરિયા એટલે કે જુઓ ને નોકરી કે કંઈક ધંધામાં હશે, તો એમાં જુઓ તમે જોબ કોઈ સારી પોસ્ટ ઉપર હોય, કે ધારો કે ક્લાર્ક હોય અને તમે ઉંમર વાળા હોય, કે ભાઈ ચાળિસ પચાસ ઉંમર ના અને તમારો જે ઉપલી અધિકારી છે ક્લાસ ટુ કે ગમે તે જે કોઈ ઉપલી અધિકારી હોય, તે તમારાથી નાનો હોય શકે કે ભઈ વીસ પચીસ-પચીસ તીસ વર્ષનું તો તમે એમને માન આપશો કે એવું, તો એ બી તમને માન આપશે. પછી તમે એમને કેવા જાવ કે ભઈ તું આમ કર, કે હું આવું નહી કરું, કે તું તો આવું કેછ છે એવું અધિકારી ને ના કહેવાય પછી, ભલે ને એ તમારાથી નાનો છે, પણ તમારે વ એથિક્સ તો રાખવા જ પડે કે ભઈ ના મારાથી આવું ના બોલાય, કે ભઈ હું અહિયાં એ ગમે તે હોય કે મારો સર છે, કે ગમે તે છે એ અત્યારે.
હા એજ વસ્તુ છેન કે ભાઈ રિસ્પેક્ટ તો હોવી જ જોઈએ. અને એથિકલ વેલ્યુમાં ખાલી રિસ્પેક્ટ જ નહીં એમ કે પ્રામાણિકતા બી એક વસ્તુ છે કે ભઈ તમારા અંદર હોવી જોઈએ. તમે ભલે સામે વાળા ના મનમાં ગમે તે હોય, તમે તમારા માટે અને બીજા બધા માટ પ્રામાણિક હોય ને તો એ તમારા જે માઈન્ડ ઉપર છે ને બહુ સારો ઈફેક્ટ પાડે
હા એ તો છે આ કે તમે પ્રામાણિક રહો ઓનેસ્ટી રહો તો તમારું મન બી સ્વસ્થ રહે કે ભાઈ મેં કઈ ખોટું કર્યું જ નહીિ તો હું શું લેવા કોઈ ટેન્શન લઉં તો તમાર સ્વાસ્થ્ય ઉપર બી અસર પડે એ એટલે પોઝિટિવ અસર પડે એમ
હમ હા બરાબર છે એટ કેવું કે આપડ ખબર છે કોલેજમાં ભણતા એટલે સબ્જેક્ટ આવતો આઈપીડીસી એમાં કેવું કે આપડે અમને બધું જ જણાવતા કે એથિકલ વેલ્યુ શું પછી ઘણા ઘણું બધું આપણને શીખવામાંતું એમાંથી
હા એલે કે આઈ પી ડી સી બી આવતો હતો પછી પેલું કઈક ઈ ટી સી કેવું હતું ઇફેક્ટિવ અ ટેકનિકલ કોમ્યુનિકેશન એમાં બી એથિક્સને એવ બધા સા આ પાર્ટ એટલે કે પોઈન્ટ આવતા હતા. તેમાં કેવી કઈ શીખવા મળતું કે ના ભાઈ આપડે આવી રીતે રવું જોઈએ સરખી રીતે સારી રીતે ડિસિપ્લીનમાં કોલેજમાં કે ભાઈ કોલેજમાં જ નહી કે આમ સરાઉન્ડિંગ સોસાયટીમાં બી આવી રીતે બિવિયર સારું બિવિયર કરવું જોએ જડાને વિરીધ
હા એજ ને પછી કેવું કે તમારે રિસ્પોન્સિબિલિટી લેતા શીખવું પડે કે ભાઈ તમે જે કામ કર્યું તો પછી તમે ખરાબ થયું તો તમે એમ કહી દો કે ના મેં નથી કર્યું સારું થયું તો એમ કે ના મેમે જ કર્યું છે આ તો તો એ ના યોગ્ય કેહેવાય તમે જેને ક્રેડિટ જેને સારું કર્યું એનું ક્રેડિટ આપી શકો અને ખરાબ કર્યું હોય તમે તો તમે તમારા માથા ઉપર લઈ શકો કે ભાઈ મારાથી ભૂલ થઈ છે પણ બીજી વાર માં ધ્યાન રાખીશ.
હા પણ જો તમે ખોટું બોલીને છટકવાની વાત કરો તે વ્યાજબી ના કહેવાય કે ભાઈ બીજાના માથે નાખી દીધું. કે પછી એમ અસ્વીકાર કરો કે મેં તો નહી કરી આવું કઈ તમે જ કરી હોય તો બી તો આ કઈક નેગેટિવ ઇમ્પેક્ટ પડે આપણા ઉપર અંદર અંદર બી અને આમ બાર બી એમ આજુબાજુ
હા આપડા ઉપર બી પડે કેમ કે પછી આપડે એક વાર કોઈ બી વસ્તુ કરીએ ને તો બીજી વાર કરવાની ત્રીજી વાર કરવાની એટના સો વાર કરવાની આદત પડી જાય અને તમે બધા એવો સ્વભાવ રાખો ને તમારો તો પછી બધાને ખબર પડે કે ભાઈ આ આ માણસ રિસ્પોન્સિબિલિટી નથી લેતો રિસ્પેક્ટ નથી આવતો હોનેસ્ટ નથી પછી તમારી કોઈ ક્રેડિટ ના રહે માર્કેટમાં કે પછી બિઝનેસમાં કે તમે જોબ કરતા હો ગમે ત્યાં
હા એટલે વેલ્યુ જે કેહેવાય એ તમારી ઘટી જાય કે ભાઈ આ માણસ આવો છે તો આની જોડે દૂર જ રહીએ કે આની જોડે ડીલ ના કરીએ આપણે બિઝનેસ હોય તો તો સારું રે કે આવું જુઠ્ઠું બોલા છે ર પોન્સિબિટી નહી લેતો અને જુઓને કામ બી બગાડે એવું કરે છે તો ના કરીએ સારું એમ
હા અને બીજું કેવું કે તમે વિશ્વાસ તમારા ઉપર કોઈક વિશ્વાસ મૂકી શકે ને ત્યારે જ તમે સારા માણ કેવા કેમ કે સામે વાળો તમારા ઉપર વિશ્વાસ જ નથી મૂકી શકતો તો પછી તમે શું કરો એમ બીજું તો
હા એટલે તમે વાત તો બરોબર કીધી કે વીસ વિશ્વાસ હોય તો ગમે તે કામ એ કરી શકે કે ભાઈ અ ભઈ એક વખત બગાડ્યું પણ ચાલે કે વિશ્વાસ મૂક્યો છે કે ના એ તો ભૂલથી થયું તો બીજી વખત કામ કરીએ અને તમે કમ્પ્લીટ કરો તો એમને વિશ્વાસ તોડ્યો બી નહી અને ભલે એક વખત કામ બગડ્યું પણ તમે કામ કરી દીધું બીજી વખત ટ્રાયવાને હવે મારું ભઈબન છે તે એમને શું કે કે એમના જે તર છે આ તો એચઆર કે ગમે તે તો એ હમનેં એવું કયા છે તમે વર્ક કરો તમને ફેલ થશો એના થી કઈ ચિંતા ના તમને સો સો વાર ફેલ થશો એકસો એકની વાર તો તમને ખબર પડશે ને કે ભાઈ અહિયાં મારી ભૂલ થય છે તો હું સુધારું તો એના માટે કઈ એમાં પેલું ના કરવાનું હોય કે ભાઈ નહી થતું તો કાઢી મૂક્યા કે એવું બધું
હા એ તો તમારી વાત સો ટકાની અને બીજું કેવું કે ટ્રસ્ટ અને લોયલ્ટી એટલે આપણે ગુજરાતી માં કહીએ તો વિશ્વાસ અને વફાદારી કે કોઈ બી વસ્તુ હોય જેમ કે સંબંધ થઈ ગયો બિઝનેસ થઈ ગયો કે જોબ થઈ ગયયો ગમે ત્યાં તમે રાખશો ને તો તમને પ્લસ પોઈન્ટ જ જોવા મળશે કેમ કે વફાદારી એક એવી વસ્તુ છે ને કે ભાઈ સામે વાળો તરફ પ્ર્ત્યે આપડે વફાદાર છીએ ને તો એ આપણા માટે બે બે વસ્તુ સારી જ વિચારશે ખરાબ નહી વિચારે
હા એ વાત તમારી સાચી છે જુઓ ને હમણાં અમારે સગામાં કેવું થીયું કે એમની જમીન હતી તેમ ગીરવે મૂકવાની થાય એટલે કે પેલું જે આમ ભાગે આપવાની થઈ તો એ એમના ત્યાં એમના ગામમાં કઈક એક પ્લોટ ના કઈક થોડાક વધારે રૂપિયા આપતા હતા બીજા લોકો આયા તા બાર ગામના કે એમને ના આપી અને જે એ દર વર્ષે આપતા હતા એમને જ આપી ભલે ને ઓછા પૈસા પણ એમને વિશ્વાસ રહેે કે ના ભાઈ ટાઈમે આપી બી દેશે અને કઈક આપણા ઉપર ચડિયાતી બી નહી કરે કે ભાઈ આટલા કીધા તા હું આટલા જ આપીશું ઓછા ને એવું બધું એટલે આ વિશ્વાસ જે બની ગયો હોય ને એટલે ભાઈ ગમે તેવું તમે મોટા મોટી રકમ આપો પણ હું તો આને જ આપીશ એવી વાત
હા એજ ને એક વાર વિશ્વાસ બેસી જાય ને કોઈ બી માણસ ને કોઈ ઉપર તો એ પછી પછી તૂટતો નથી જલ્દી અને જો એક વાર તૂટી ગયો ને તો પછી બનતો નથી એવી જ વસ્તુ છે
હા એ તો ભાઈ સંબંધ હોય બિઝનેસ હોય કે ગમે તે બીજું ગમે તે રીતે હોય વાત તો તમારી એ બી સાચી જ છે
હા અને બીજું કેવું કે એથિકલમાં તમારે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે હોવી જોઈએ કે ભઈ કયા પ્રસંગમાં જવું કયા ફંકશન મા મા જવું કે ના જવું કેટલો ટાઈમ આપો એ બધું ડિસાઈડ કરવું પડે
હા એટલે એથિક્સ એટલે જુઓ ને તમે સારા કામ સારા જે સારી જગ્યા એયા તો તમારે હસતા મોઢે વાત કરવી પડે કે ભાઈ ના હોય તો બી આમ તમે એવી જગ્યાએ જાઓ ધારો કે ફ્રેન્ડ સર્કલ છે તો ત્યાં તમે આમ ગમે તે વાત કરીને તમે તમારી જે હોય એ મુશ્કેલી અમે દૂર કરી હકો. પછી એ જ વાત તમે કઈ ઓફિસમાં કે ગમે તે કઈ ક પ્રોફેશનલ જગ્યાએ એ વસ્તુ કરો તો પછી એમ બી અલગ થાય કે ભાઈ આવું તો ના ચાલે કે ભાઈ આવી જગ્યાએ આવી વાતો કરે એમ બધું
સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે એવું જ નથી હોતું કે બધા મતલબ સોસાયટી ના કે તમે ગ્રુપ ના મેમ્બર ભેગા થઈને વાત કરો પણ કોઈને જરૂર છે તો એને મદદ કરો આર્થિક કા તો માનસિક રીતે તો એ બધી જવાબદારીઓ બી હોય છે જુદી જુદી જવાબદારીઓ તમારો માથે હોય
હા પણ વાતો તો બઉ થશે પણ હવે આપણેે આટલું જ રાખીએ તો બરોબર.
હા ચલો વાંધો નઈ મળીએ પછી.
હા હા.